હલો
હલોો
હા કેમ છો
મજામાં તમે કેમ છો
બસ મજામાં હો શું ચાલે એક્ઝામ પૂરી થઈ ગઈ
હા એક્ઝામ પૂરી
હા અત્યારે તો વેકેશન હશે ને
હા ્યારે મોટું વેકેશન છે
હા શું કઈ કરો છો ઘરે બેઠા કે
ગા
ઓકે સારું તો આજે હું તને એ આઈ વિશે કઉ છું તો તારે ઇન ફ્યુચર એમાં કઈ કરવું હોય તો તને કામ લાગશે તો એ એટલે શું તને ખબર છે
ના નથી ખબર તમે થોડુંક જણાવશો
હા જરૂર તો એઆઈ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે હવે એમાં શું હોય એઆઈ નું ગુજરાતી એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા હવે એ એવી ટેકનોલોજી છે જે માણસની જેમ વિચારવા શીખવા